હાલે એમ છો બધા મજામાને
હા એકદમ મજામાં તમે કેમ છો તમારા ઘરના બધા મજામાં છે ને ભાઈ
હા બધા મજામાં ઓ હું તમને આજે અ થોડીક સ્પોર્ટ વિશે થોડુંક કેવા માંગુ છું
હા બોલો બોલો
કેમ કે આપણા દેશમાં ક્રિકેટ ખુબ જ પ્રખ્યાત છે હમણાં તો વરસાદની સિઝન ચાલી રહી છે એટલે કઈ અલગ પ્રકારનો બોલ આવતો જ છે તે ખુબ જ મોંઘો પણ હોય છે અને તે તો હું કાલે જ રમ્યો હતો અને તે ખુબ જ સારો જ છે મન તો લાગે કે હમણાં હમણાં માં એ બોલ ક્રિકેટ ખુબ જ ચાલી રહી છે અને આજે પણ ટુર્નામેન્ટ છે એક અને તે તે હમણાં બોલ ખુબ જ ચાલી રહિ છે પણ જે સીઝન આવે તે મન તો ખુબ જ ગમે છે હું જયારે પણ પહેલી વાર હ કોલેજમાં સીધા રમ્યો હતો તો મરે મને લાગ્યું કે મારી ફિટનેસ ખુબ જ ઓછી છે કેમકે ત્યારે ખબર પડી કે સિઝન બોલ એટલું પણ આસાન થી નહી રમાય કેમકે તેને બોલ પકડવાનો કે આપડે પ્લાસ્ટિક જેવું નથી હોતું હ તમારે શું કેવું
હા ભાઈ તમારી એકદમ વાત સાચી છે, એટલે કે જો આપડે સ્પોર્ટમાં જો આગળ વધવું હોય તો ફિટનેસ ખુબ સારી આપણે રાખવી પડે કારણ કે તમે જાણો છો કે આવા મહાન ક્રિકેટરો વિરાટ કોહલી છે એમ એસ ધોની છે સચિન તેંડુલકર છે. કે પછી આજકાલના બધા નવા નવા જે ઈશાન કિશન છે અભીસેક શર્મા છે હવે સૂર્યવં શી છે એવા બધા ખેલાડી તમે જાણો જ છો કે આમ એ લોકોને ફિટનેસ હોય તો એ લોકો રમી શકે આગળ એમ કારણ કે તમે પણ જાણો છો કે આમાં ફિટનેસ વગેરે પણ જે અ સ્પોર્ટસમાં એ લોકો લેતા નથી એટલે કે જો આપણે મેન ફો બધુ સ્પોર્ટસમાં આપવુ હોય તો પછી આપણે ફિટનેસ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ કારણ કે જે ફિટનેસ આપણે આવી બધી સ્પોર્ટ્માં ખુબ આધાર લઇ જાય છે એટલે કે તમે જે કીધું સ્પોર્ટમાં તો તમે જાણો છો કે જે ક્રિકેટ છે તે તો ખુબ પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને ક્રિકેટમાં જ આપણા દેશ ખૂબ ઊંચો પડે છે અનેે આપણે આપણા દેશે ક્રિકેટમાં ઘણા બધા પ્રકારનાં જોઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી ઓડિયા વર્લ્ડ કપ કે પછી વન ડે સિરીઝ કે પછી જે ચેમ્પિયન ટ્રોફી છે તે એ બધું આપણે જીતીયું બી છે અને આપણાો દેશ ખૂબ ક્રિકેટમાં આગળ છે પરંતુ એવા ઘણા બધા જે સ્પોર્ટ છે તેમાં ન પછાડી પાડે તમે જાણો છો કે ફૂટબોલ ફૂટબોલમાં આપણો જે દેશ છે તે આપણા જે ફીફા વર્લ્ડ કપ જે રમાય છે તેમાંથી આપણી ટીમ નથી એમ કારણકે એમાં દરેક પ્રકારની વર્લ્ડ કપની આખી બધી જ ટીમ હોય છે પરંતુ આપણા દેશની નથી એટલે આપણા દેશમાં જે ફૂટબોલ નો જે ક્રેઝ છે તે ખૂબ વધારવું જોઈએ. કારણ કે આપણા દેશ પણ ફીફા વર્લ્ડ કપમાં ભાગ લે અને આપણા દેશ પણ ફિફા કલ્પ ને વિજેતા બને કારણ કે તમે જાણો છો કે અર્જેન્ટિના કે પછી પોર્ટુગલ છે, પછી બ્રાઝિલ છે એ ખૂબ સારી ટીમ છે એમ એટલે કે એવું નથી કે આપણા દેશ એનાથી પાછટ થઈ પણ આપણા દેશને પણ જે ફૂટબોલની જે શ્રેણીમાં આગળ લઈ જવું જોઈએ કારણ કે સ્પોર્ટસ માટે તમે જાણો જ છો કે આપણે જેટલું વધારે જઈએ તેટલું આપણા દેશ માટે પણ સારું છે અને આપણા દેશને આગળ વધું તો પોચ છે જેમ કે ફૂટબોલ છે વોલીબોલ છે કે પછી ક્રિકેટ તો છે જ આગળ પરંતુ જે કબડ્ડી છે એમાં પણ આગળ છે એમ. એટલે કે જે ફૂટબોલ નજીક આપડે વધારવું જોઈએ કારણ કે જે ફિફા વર્લ્ડ કપમાં એવું ઘણું બધું પ્રકારનુ ન્યુઝમાં જોવા મળે છે કે આપડો દેશ કેમ પછાડી છે ફિફા વર્લ્ડ કપમાં આપડો દેશ કેમ નથી એમ. એટલે એ બધી પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. એટલે મેં તો એમ જ કીધું છે કે ભાઈ એટ લ સરકારે પણ એટલા સરકાર છે ને આપણા દેશની જે પણ છે તે ફૂટબોલ વિશે આગળ લઈ જવું જોઈએ બાકી તો તમને ખબર જ હતી કે ઘણા બધા પ્રકારના આવા બધા એ લોકો રમાય છે બધા ખેલાડીઓ તેના જે સુનિલ ચૈત્રી છે આપણા જે ઇન્ડિયા ફૂટબોલર તે એમ ઘણું બધું પ્રયાસ કરે છે પરંતુ હવે કર શું કરું તણે એકલા જ કે કરી જ નહી શકેય એમ. એટલે બાકી તમારે શું કેવું છે બીજું
હા તમારી વાત સારી છે કે ઇન્ડિયામાં ફૂટબોલ ને એટલું પણ એ પેલું પેલું આપવામાં નઈ આવતું પણ બહારના દેશમાં ફૂટબોલ જ ચાલે છે જેમ કે ક્રષ્ણાનો રોનાલ્ડો એ ખુબ જ સારા પ્લેયર છે અને હમણાં જ રિટાયર થયા તેઓ જીતી નહી શક્યા પણ તેઓ ની પેલું ખુબ સારો હતું અને પણ આપણા દેશમાં પણ ફૂટબોલ એટલું રમવામાં નહી આવે છે પણ આપણે પણ જયારે આપણે જોઈએ કે ફૂટબોલ એક ખુબ જ સારી મનતો રમત લાગે છે કેમ પેલા મને ફૂટબોલને એવું નહ ગમતું પણ હવે ધીરે ધીરે લાગી રહ્યું છે કે ઈન્ડિયામાં પણ ઘણા એવા સ્પોર્ટ્સ છે તે બધા આગળ વધી રહ્યા છે કે તેના કારણે આપણે આપણેે પણ નામ બનાવી શકીએ અને તેના કારણે હ. હું પણ એજ માનું છું કે સ્પોર્ટ રમવા જોઈએ અને જેના કારણે આપની ફિટનેસ પણ સારી રહે. અને જે કે આપડે બેડમિન્ટન બેડમિન્ટન મને બધાથી વધારે ગમે છે અને એ રમવાની મને ખુબ જ મજા પણ આવે છે અને જયારે પણ હું અ રમું ત્યારે મન તો ખુબ જ મજા આવે છે કે બેડમિન્ટન એ ખૂબ જ સારી રમત છે અને જેના કારણે અઅ તે ઉમ પછી કે ખુબ મજા આવે છે પઇ હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે કે તેને અ તે હોકીમાં પણ એટલું બધું નામ છે ભારતનું પણ અ છે પણ ક્રિકેટ બધાથી વધારે છે જેમ કે આઈ. પી. એલ. માં બધાથી વધારે હમણાં જેમ કે આર. સી. બી. હમણાં જીતી વિરાટ કોહલી એ અઢાર વરહ પછી લગાતાર બે ટ્રોફી જીતી એટલે મન તો વિરાટ કોહલી બધાથી વધારે ગમે છે અને તે ખુબ જ સારા પ્લેયર છે તે હમણાં જ હો સેન્ચુરી હવે મારવાની છે પણ અઢાર એક જેવી સેન્ચયુરી કદાચ બાકી હશે એવું મને લાગે અને તેવો ખુબ જ સારા પ્લેયર છે જે જેની ટીમ ખુબ જ સારી હમણાં રમી આઈ પી એલ માં પણ અને તમે કીધું ને વિરાટ કોહલી ની ફિટનેસ ખુબ જ સારી છે. એના લીધે એ એવો હમણાં લગી પણ ટકી શકે છે હમણાં હમણાં ચૌદ તારીખે કદાચ મેચ છે અને તે જોવાની ખુબ જ મજા આવશે.
હા ભાઈ તમે મારી સારી છે એટલે કે જે ચોવીસ તારીખે મેચ છે જે આપણે ઇંગ્લેન્ડ સાથે છે અને જે ઓ ડિ આઈ ની મેચ એટલે કે ઓ. ડી. આઈ. માં ઓ. ડી. આઈ. માં એ લોકો રમે છે હવે જે વિરાટ કોહલી છે. રોહિત શર્મા છે કે પછી આ બે ખાસ પ્લેયર છે તે ઇન્ડિયન ટીમમાં રમે છે પરંતુ જે ટી ટેવન્ટી છે. તેમાં એ સન્યાસ આપી દીધો છે પરંતુ હવે ટી ટ્વેન્ટી માં તમે જુઓ છો. એ અમણે જે ઇંગ્લેન્ સામે ફાયુ ટવેનટી રમાયને તેમાં આપણે એક પણ મેચ નથી જીયતા ત એનું મુખ્ય રીઝન છે. એટલે કે, હવે તો આ આજકાલના જે આપણા આમ જે ક્રિકેટર છે, તેમની શ્રેણી એવી છે કે દર બોલે એલોને સીક્સ જ મારવું છે એમ કાણ કે, એલોને તકીને રમવું જોયે એવું નથી એમ એટલે ઇગ્લેન્ડની જે પીચ હોય, તો તે આપડા જે ઈન્ડિ ઈન્ડિયાની પીચ તેવી ની હોય કારણ કે, આપણે ઇન્ડિયાની પીચ ત્યાં મોસ્ટલી સપાટ હોય છે. અને અમુક પેલી હોય છે, કારણ કે જે બારની જે ઇંગ્લેન્ ઇંગ્લેન્ડની પીચો છે, તો તમે જાણો જ છો કે બાઉન્સ વાળી હોય છે, એકદમ ફાસ્ટ વાળી હોય છે. અને એના પર આપણે રમવું હોય, જીક તો આપણે પાચ, છ વાર રમવા જોઈએ, ડિફેન્સ કને જોવુ જોઈએ આ પીચ શું છે ને, તે ઈસાબે રમવું જોઈએ અને આપણામા જે પ્લેયર છે તે, અમણાં એવું માને છે કે, આપણે ઇન્ડિયાની ઇન્ડિયામા આઈ પી એલ જે રમીએ છીએ ત્યારે એકદમ પાટા વિકેટ હોય છે ને એકદમ બસો, અઢીસો કે પછી બસો, ત્રણસો રન એવા પણ થઈ જાય છે. એટલે એવું નથી કે આપણે જે ઇન્ડિયાની પિચ છે, તેવું પણ અહીં જ હોય છે એવું એટલે કે, આપડે પણ જે એવી બધી આવા બાર જો કે રમમા જઈએ તો પછી આપણે પીચને અનુભવું જોઈએ પછી રમવું જોઈએ કારણ કે, જે વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે કે પછી, એ લોકો પેલા એમ પેલા રમતા પાંચ છ બોલ દસ પેલા કે પછી રમતા પછી એલોકો આગળ બધી ઇનિંગ ચાલુ કરતા એટલે કે, એના લીધે એમ આગળ પણ એલોકો આગળ છે અને એના લીધે આપડણે મેચ પણ જીતતા અવે તો આપડે ચાર મેચમા માટે એટલે કે બધી પહેલી મેચ ત્યારે વરસદને કારણે એટલે કે આરસ કરી હતી, પરંતુ ચાર મેચ હતી, ત તેમાં ચારે ચાર મેચ આપણે હારી ગીયા એમ અને સિરીઝ પણ આરી ગીયા ને આપણે એમ વ્હઇટ વોશ થેઈ ગીયા એમ એટલે ઈંગ્લેન્ડની આપડે અવુ જવું જોઈએ તો પછી આપડે તા બધી કંડિશન જોઈને રમવું જોઈએ. કારણ કે, ત્યાં આપડે જેવું ની હોય એમ કારણ કે આપણામાં જે ઇન્ડિયાની બધી પીચ હોય તો મે કીઘુ એટલે મેં તમને કીધું કે બધી સપાટ જ હોય છે. અને એમાં વધારે પડતું સ્પિનભી ની થતું નથી થતું અને એમ બેટ પર બોલ આવ્યા કરે છે. એટલે કે એમ આપણે ત્યાંની કંડિશન જોઈને બધું રમવું જોઈએ એટલે કે આપણો તો દેશ એવું નથી કે ક્રિકેટમાં પછાડી છે. પણ ક્રિકેટમાં આપણો દેશ ખૂબ અગાડી છે. એમ પરંતુ એના અગાડી છે, ઓસ્ટ્રેલિયા પણ ખબર તમે જાણો છો કે કેટલા વર્લ્ડ કપ જીયતું છે. અરે આ ટવી ટવેનટી વર્લ્ડ કપમા અમણે જીતી ગીયા છે, એમની વુમનસ ટી ટરેનટી એટલે વન ડે વર્લ્ડ કપ ત તે પછી જીતી ગીયા એમ એટલે કે એમની જે ટીમ ખુબ આગળી છે, અને મેનસમાં પણ ખુબ આગળી છે, એમ એટલે એને ઘણા બધા પ્રકારના વર્લ્ડ કપ પણ જીયતા છે, અને બધી ઓડિયા વર્લ્ડપ પછી ચેમ્પયન ટ્રોફી એવું બધું જીયતું છે. એટલે મારે ત એજ કેવું છે કે, અવે આપણા દેશને આગળ વધાવું જોઈએ સ્પોર્ટ કે આવુમાં તો પછી આવડે આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને જે એમ ઇન્ડિયન ટીમ છે, ધ એલેકે ક્રિકેટ ટીમ તેમાં આપણા ઘણા મોટા મોટા, નવા નવા પ્લેયર હોય છે, જે આઈ પી એલ માંથી નવા નવા નીકળે છે, ને એમને પણ રમાડવામાં આવે છે, જેમ કે તમે જાણો છો કે પ્રિન્સ યાદવ તે એમ તો મોસ એ તે પેલા ટેનીસ રમતો અતો એ ટેનીસ ક્રિકેટમાં ત તેમાંથી આગળ જ એટલે એમ ફાસ્ટ બોલિંગ બધું જોઈને પછી તેણે એમ દરવીલરણજીમાં એખાદ કયરુ પછી આઈ પી એલમાં સિલેક્ટ થેઈ ગીયો અને ત્યાં પણ સારુ પર્ફોસ પર્ફોમર્ન્સ આયપુ ને અઈએ જ જયારે એનું ડેબી થયું ત્યારે એને ફસ બોલે જ એની વિકેટ પણ લીધેલી જોસ બટલરની એટલે કે એમ
એટલે કે આમ
પ્લે આવા પ્લેયર બી હોય છે, જેમ કે જે આખ ગરીબાઈ માંથી ઉપર આવે છે. અને ખુબ સારી રીતે કરવામાં આવે છે, પરંતુ મેં તો ક્રિકેટમાં એ પણ જોયું છે, કે ક્રિકેટમાં આગળ વધવુ હોય તો પછી પોલિટિક્સ પણ લાગે છે, એટલે કે કોય ઓળખું ઉપડ જોય અને પૈસા પણ ખુબ વધારે ભરવું પડે છે. એટલે ઘણા બધા લોકોનું મેં સાંભળ્યું છે કે, ત્યાં પૈસા પણ ખુબ વધારે ભરવામાં આવે છે. એટલે સપોર્ટ હોય તો પછી આપણે ક્રિકેટમાં આગળ જઈ સકીયે, એટલે કે ક્રિકટમાં જો આગળ જવું હોય તો પછી નાની ટીમ મેનેજ કરી ખુબ જરૂરી છે, એટલે મારે તો એજ કેવું છે, બાકી તમારે શું કેવું છે? આ બાબડે
હા, તમારી વાત સાચી છે કે આપણે અઈઆ પણ ખુબ જ સારી રમ રમત રમાય કે વિરાટ કોહલી લોકોને એવા કેઈ અ નીચેથી રમે એટલે એ લોકો ટકી શકે જ્યારે કે, અમણાં ના લોકો બધા મારવા પર જ જાય સિક્સ મારો પેલા બોલે ને બધા બોલે છગ્ગા માર, ચોકડી મારો, અને હો બોલ ને એવા તરત થઈ જાય પણ જયારે પણ એક જણું એ એટલે અમુક પ્લેયર પણ જોઈએ કે ખાલી એક્કી બે પ્લેયર એવા જોઈએ કે તે શોર્ટ મારી શકે પણ બીજા તો બધા નમીને જ રમવું જોઈએ અને તેઓનો સાથ આપે તેવો હોવા જોઇએ કે તેઓ પણ મારે અને જેના કારણે એવું ક્રિકેટ રમાય છે કેમ હમણા-હમણાં ભેગું સુરેસે આઈવો તે મારવા પર જ જાય છે અને બધા એને જેવી ટેકનિક કેમની પસી હમ્મ એવું નો ચાલે કે જે કે આપણે પણ એવું કરવું જોઈએ કે એ આંભે આંભે વાળા ટીપુક ટીપુક બી રમવા જ જોઈએ અને જેના કારણે એવો ટાકી શકે જો નહી એવું રમશે તો તે એ જીતવાના ચાન્સ ખુબ જ ઓછા રહેશે કેમ કે ખાલી રન બણ વધારેના થશે આ વિકેટ પડી જ છે હમણાં જ તમે કીધું ત કાલની મેચમાં પેલા લોકો માઈરા આ બોહોને ગઈ ચોપ્પન કે અઠ્ઠાવન એવા માઈર્યા. તે આપડી ટીમ ન જીતી શકીયા અને જેના કારણે ખાલી બે જ જણા મારી ગયા તેઓ તેઓની પીચ હતી એટલે આપણે વ્હાઈટ વોશ કઇર્યા એવું કઈ નઈ. કે આપણે પણ વર્લ્ડ કપ બધા વર્લ્ડ કપમાં બધી મેચ જીતી પણ એક ખાલી છેલ્લી મેચ હારી ગયા હતા આપત્તા વર્લ્ડ કપ ના આવ્યો હતો એટલે આપડે અહિયાં બી ખુબ જ સારું છે અને આપણે જ્યાં પણ રવા જઈએ ત્યાં પણ એ ફારો પણ હમણાં થોડુંક પેલું રમવા જોઈએ. હા હમણાં બે હાજર સત્યાવીશ નો વર્લ્ડ કપ આવી રહ્યો છે અને તે જોવાની આપનને ખુબ જ મજા આવશે અને તે ઇન્ડિયા જીતવા જોઈએ મન તો એવું લાગે અને ઘણા એવા પ્લેયર છે જેમ કે વિરાટ કોહલી રોહિત શર્મા અને નવા નવા બીજા પ્લેયર પણ આવશે. અને એ બે પ્લેયર તો રહેશે અને એઓનો છેલ્લો વર્લ્ડ કપ પણ છે અને તેઓ જીતે એવી મારી આશા અને તેઓ ખુબ જ મહેનત પણ કરી રહ્યા છે અને હા ખુબ સારા છે ચાલો આપણે આગળ પણ એ રીતના વાત કરીએ
હા ભાઈ સારું મળે પાછળ ક્રિકેટમાં નવો નવું બોડલ આવશે તેના વિશે વાતચીત કરશું ભાઈ
હા